હેલો.
તમને અવાજ આવે છે?
હ આવે છે મને.
કેમ છો?
અહ મજામાં તમ કેમ છો?
બસ મજામાં આજે છે ને આપડે એક બહુ ખૂબ રસપ્રદ વિષય પર ચર્ચ રચા કરીશું જે છે એશિયા ખંડના વિવિધ દેશોમાં જે તહેવારો ઉજવાય ને એના વિશે.
હા આ એશિયા દુનિયાનો સૌથી મોટો અને સૌથી વધારે જનસંખ્યા ધરાતો એવો ખંડ છે. અહીંયા ઘણી વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા જોવામાં પણ મળે છે.
હા, અને તહેવારોમાં પણ આમ વિવિધતાનું એક સુંદર ઉદાહરણ આ ખંડમાં છે.
હા, બિલકુલ એશિયાના દરેક પ્રદેશમાં અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે.
હા, અને જો આપડે સૌથી પહેલા આમ ચીન થી ચાલુ કરીએ ને તો ચીનમાં છે ને ચાાઈનીઝ ન્યૂ યર ખૂબ જ પ્રસિદ્ધ તહેવાર છે. તે છે ને સ્પ્રિંગમાં આમ ફેસ્ટિવલ પણ કહેવામાં આવે છે એને.
હ અહ અવસરે ઘણા શહેરોમાં સજાવટ કરવામાં પણ આવે છે.
હા અને પરંપરાગત નૃત્ય છે સાસ્કૃતિક કાર્યક્રમો છે અને આમ પારિવારિક મેળા તેના મહત્વપૂર્ણ ભાગ હોય છે એ બધું થાય છે એમાં.
હા ને એના જોડે જોડે તમે જોવા જાવ તો ચાઈનામાં લેન્ટન ફેસ્ટિવલ છે એ પણ ખૂબ જાણીતો છે.
હા મેં બી સાંભળ્યું છે આ ઉત્સવ દોરન છે ને વિવિધ આકારના લેન્ટન જોવા મળે છે.
હા લેન્ટની સજાવટ શહેરોને ખૂબ જ આકર્ષક બનાવી દે છે.
હા અને આ ઉત્સવ કળા અને આમ રચનાત્મકતાનું પણ આમ એક પ્રતિનિધિત્વ છે.
હા હ સાચી વાત છે તમારી તો હવે આપણે પછી જાપાન તરફ જઈએ.
હા તો તમે સાંભળ્યું છે કે જાપાનમાં ચેરી બ્લોઝમ ફેસ્ટિવલ ખુબ પ્રસિદ્ધ છે.
હવ મે સાંભળ્યું છે આ સમય ધોરણ ચેરીના વૃક્ષો પરર અસુંદર ફૂલો ખીલે છે.
હા અને લોકો પાર્ક અને ખુલ્લા સ્થળોમાં છે ને પ્રકૃતિક નો આમ આનંદ માણે છે.
હ હ અને આપણે જાપાનમાં જીઓન ફેસ્ટિવલ પણ ખૂબ જ જાણીતો છે.
હા મેં પણ સાંભળ્યું છે તેમાં પરેડ પરંપરાગત પોષક અને સંસ્કૃતિક પ્રદર્શનો જોવા મળે છે.
હ હ જાપાન ના વ્યવહારોમાં શી શિષ્ટ અને પરંપરા ન સુંદર મિલ જોવા મળે છે.
હા બિલકુલ અને જો આપણે આમ સાઉથ કોરિયા બાજુ જોઈએ તો તમને ખબર છે કયા તહેવાર
અ સાઉથ કોરિયામાં ચ્યુસેંગ એક મહત્વપૂર્ણ ઉત્સવ છે.
હા તમારી વાત બિલકુલ સાચી છે કે સાઉથ કોરિયામાં એ છે અને આ આ છે ને આ અવસરે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પારિવારિક મેલપ જોવાવામાં મળે છે.
હા જે પરંપરાગત ભોજન પણ તેના એક મહત્વપૂર્ણ ભાગ હોય છે.
હા, તમારી વાત બિલકુલ બરાબર છે અને આપડે આમ જોઈએ ને તો સાઉથ કોરિયામાં છે ને એક બીજો ફેસ્ટિવલ પણ બહુ ફેમસ છે જે આપડે સાંભળ્યો હોય તો એક બોરિયોઈંગ મળ ફેસ્ટિવલ કરીને છે બો લોગ પ્રિય છે.
હ આ ઉત્સવ છે ને મનોરંજન અને પ્રવાસી આકર્ષણ માટે જાણીતો છે.
હા અને વિવિધ દેશોમાંથી લોકો છે ને આ ઉત્સવ જોવામાં આવે છે એવું પણ મેં સાંભળ્યું છે.
હવે આપડે થાઈલેન્ડ વિશે વાત કરીએ?
હા, મેં સાંભળ્યું છે એના વિશે ઘણું બધું કે થાઈલેન્ડમાં છે ને સોક્રન ફેસ્ટિવલ ખૂબ જાણીતો છે.
હ આ ઉત્સવ છે ને જે એમનું નવ વર્ષ હોય એનું સ્વાગત કરવા સાથ થે જોડાયેલો છે.
હા, શહેરોમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળે છે ઉત્સવમાં.
હ અને થાલોય થાઈલેન્ડમાં લોય કથોંગ પણ જાણીતો ઉત્સવ છે.
હા, મેં પણ સાંભળ્યું છે એના વિશે કે તેમાં આમ પ્રકાશિત જે સજાવટ અને સુંદર દ્રશ્યો એમાં બહુ ખૂબ જોવા મળે છે.
હમ્મ આ ઉત્સવના ફોટો અને વિડિયો ઘણી વખત દુનિયાભરમાં જોવાવા મળે છે.
હા મેં પણ જોયા છે તેના દ્રશ્યો ખૂબ જ આકર્ષક હોય છે.
હ, હવે આપડે વિયેતનામ વિશે વાત કરીએ?
હા વિયતનામ નો પણ ખાસ બધું સાંભળેલું છે કે વિયેતનામમાં છે ને એક ટેટ ફેસ્ટિવલ છે જે જેનું બહુ જ મહત્ત્વ છે ત્યાં બહુ માને છે લોકા.
હા, થાઈલેન્ડની જેમ આપણ આમનું જે વિયેતનામ છે એમનું આ નવ વર્ષ સાથે જ સંબંધિત ઉત્સવ છે.
હા, એ તો છે જ અને લોકા ઘરની સજાવટ કરે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે એ ટાઈમે.
હ એશિયામાં આપડે ઘણા દેશો છે એમાં આવ નવું વરષ છે એ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.
હા, એ તો છે જ દરેક દેશમાં જુદું જુદું છે આ વિવિધતા જ છે કે એશિયાની એક સૌથી મોટી ખાસિયત છે આ તો.
હમ્મ આપણે હવે મોંગોલિયા વિશે વાત કરીએ
હા મેં મોંગોલિયા ન સાંભળ્યું છે કે એમાં કઈક નાદમ ફેસ્ટિવલ જાણીતો છે તમને ખબર છે.
હા મેં એના વિશે સાંભળ્યું છે તેમાં પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.
હા આ ઉત્સવ છે ને મોંગલીયોની પારંપરિક હોળખ દર્શાવે છે.
હ ને આ મોંગોલિયા પછી તમને કઝાકિસ્તાનના કોઈ ખાસ જે ફેસ્ટિવલ હોય એ વિશે જાણો છો?
હા કઝાકિસ્તાનમાં છે ને એક નોર્ઝી ફેસ્ટિવલ ઉજવવામાં ખુબ આવે છે.
હા મેં એના વિશે એક જગ્યાએ વાંચેલું કે જે વસંત ઋતુ હોય એનું સ્વાગત કરવા માટે એ આ ફેસ્ટિવલ રાખે છે.
હા એ તો છે જ અને લોક સંસ્કૃતિ સંગીત અને પારંપરિક કાર્યક્રમો તેમાં બધા કરે છે ને એ બધું જોવાવામાં મળે છે આ ફેસ્ટિવલ દ્વારાન
હા એ પછી હવે આપણે ઈન્ડોનેશિયા વિશે વાત કરીએ
હા ઇન્ડોનેશિયામાં તો છે ને બાલી આર્ટસ ફેસ્ટિવલ બહુ જાણીતો છે જે બધું ઇન્ટરનેટ ને બધા પર પણ બહુ જાણીતો છે.
હ તેમજ ને સ્થાનિક કળા નૃત્ય અને સંગીતનું પ્રદર્શન થાય છે.
હા આ ઉત્સવ છે ને સાંસ્કૃતિક વિરાસતને જીવિત રાખવામાં મદદ કરે એટલે છે.
અ તો એના પછી તમે ફિલિપીન્સ વિશે શું કેહેવા માંગશો
ફિલિપિન્સમાં છે ને એક સિનુલોક ફેસ્ટિવલ છે તે લોકોનું બહ લોકપ્રિય છે ને જાણીતું ફેસ્ટિવલ છે આપડે દુનિયાભરમાં
હજ એમાં છે ને રંગબિરંગી પરેડ તેના મુખ્ય આકર્ષણમાંથી એક બને છે.
હા મેં પણ એવું સાંભળ્યું છે અને નૃત્ય અને સંગીત પણ ઉત્સવનો એક બહુ મોટો ભાગ છે લોકો નૃત્ય અને સંગીત કરતા હોય છે આ આ ઉત્સવમાં
એશિયાના તહેવારોમાં અ રંગોનો પણ એક વિશેષ જ મહત્ત્વ હોતો હોય છે.
હા સજાવટ અને કલા દ્વારા છે ને લોકો ઉત્સવની ભાવના વ્યક્ત કરે છે ત્યાં.
હા તો એના પછી હવે આપણે મલેશિયા વિશે વાત કરીએ.
હા મલેશિયામાં તો એક જ્યોર્જ ટાઉન ફેસ્ટિવલ જાણીતો છે ને તમને ખબર છે.
હ આ ફેસ્ટિવલની જે કળા છે સંગીત છે અને સાથી્ય છે એ સાથે જોડાયેલા છે.
હા તેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કલાકારો પણ ભાગ લેતા હોય છે ને?
હ અહ મેં એવું સાંભળ્યું છે કે બધા અલગ અલગ દેશોથી આવતા હોય છે કલાકારોને એમાં એમની કલાઓનું પ્રદર્શન કરતા હોય છે.
હા, એ તો છે જ અને સિંગાપુર વિશે તમે શું જાણો છો?
વિવિધ સાંસ્કૃતિક સમુદાયો છે ને એમના ઉત્સવો ઉજવવામાં આવ
હા, આ દેશ ની સાસ્કૃતિક વિવિધતા છે ને ઉત્સવો દ્વારા જ આમ સ્પષ્ટ રીતે આપડે જોઈ શકીએ છે.
હ એમની વિવિધ પરંપરાઓ વચ્ચે સમાવદ અને સહકાર પણ જોવા મળતો જ હોય છે.
હા અને એશિયાના ઘણા દેશોમાં તો છે ને ફૂલો સાથે સંબંધિત ઉત્સવ પણ બહુ ઉજવવામાં આવે છે ને આપડે બહુ જાણેલા છે.
હા, અને એના એવી રીતે જ આપડે જોવા જઈએ તો કેટલાક દેશોમાં પ્રકૃતિ અને ઋતુઓ પર આધારિત ઉત્સવો પણ બહુ લોકપ્રિય હોય છે.
હા તહેવારો લોકોને ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે પણ આપણને આમ જાણવાની તક આપે છે ને એના દ્વારા.
હા તેનાથી આપડે ઈતિહાસ તો છે જ પણ એની સાથે સાથે જે સ્થાનિક જેમની કળાઓ હોય જે એ દેશની જે ખાસ કરીને જે કળાઓ હોય તેની જે પરંપરાઓ હોય એના ઉપર પણ આપણને ખાસું એવું જાણવા મળે છે એનાથી.
હા, એ તો છે જ અને પ્રવાસીની દ્રષ્ટિએ પણ આ તહેવારો છે ને બહુ મહત્વપૂર્ણ છે કે આ સમયે આપણે એ તા અહ ત્યાં જઈએ ને એ દેશોમાં તો એ ખૂબ આનંદમય છે અને જોવાલાયક વસ્તુ છે.
હ હ કારણ કે દુનિયામાં ભરના જે લોકો હોય જે પ્રવાસીઓ હોય એમને ખાસ કરીને રુચિ હોય કે બધા અલગ અલગ દેશોના ત્યહેવહારો જોવા ખાસ જાયને જે તેની સંસ્કૃતિ છે તેની જે કળા છે એમાં એ પણ ભાગ લે.
હા, કારણ કે જોવા જેવું હોય કારણ કે બધા ન્યૂ ઇયર હોય કે ફૂલોનો તહેવાર હોય સ્પ્રિંગમાં હોય કે લેટર્ન ફેસ્ટિવલ હોય આ બધું એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે જોવા માટે પ્રવાસીઓ માટે અને દરેક દેશની એક ઓળખન પરંપર બની જાય છે એ વસ્તુ. અને આપણને ખબર જ છે કે એશિયાના તો ખંડમાં બહુ જ વિવિધતા છે તેના તહેવારોમાં જે આપણને સ્પષ્ટ દેખાય અજ છે.
હ હ અને જે આ બધા તહેવારો છે એ જે એશિયા છે એમની સાસ્કૃતિક સમૃદ્ધા અને વિવિધતા દર્શાવે છે.
હા એ તો છે જ આપડે કેવી રીતે જુદી જુદી દેશોની વાત કરી કે ચાઈના જુઓ જાપાન જુઓ, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, વિયેતનામ, મોંગોલિયા, કે કઝાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ, એટલા બધા દેશોનું જોયું કે મલેશિયા, સિંગાપુર આમાં કેટલાક આમ પ્રસિદ્ધ તહેવારો વિશે આપડે વાત કરી અને આટલું બધું જાણવા મળ્યું આનાથી અને આપડે હકીકતમાં જોવા જઈએ તો સાંભળવા કરતા પણ વધારે મજા આવે.
હમ્મ, સાચી વાત છે તમારી.
હા અને આ બધા તહેવાર તો એશિયાની સંસ્કૃતિક સમૃદ્ધતા અને વિવિધતા પણ ખૂબ દર્શાવે સારી રીતે.
હં તો આપડે આ બધા સાથે આપણે જે એશિયાની તહેવારોની વિશે જે ચર્ચા છે એ પૂરી કરીએ કેમ એશ એશિયામાં એટલા બધા દેશો છે કે આ વાત ચાલતી ને ચાલતી જ રહે.
હા, ચોક્કસ ચોક્કસ.